હેલો અછા
હા જય શ્રી કૃષ્ણ બે ન કેમ છો?
તમે કેમ છો?
હેલો. હલો.
આવ દે.
હા આવી છે એ છે કેમ છે
મેં મજામાં તમે
ના મેં બી મજામાં છે
હમ બાકી શું થયું
બસ જમવાણું કર્યું કર્યું અને રોટલો બનાવ્યો શાક બનાવ્યું
હ
ભિંડી અને હરી મિર્ચ વણાઈએ
સારું ઉનાળામાં તો
પ્રઈ
ના મેં કઈ ભાવતોય નથી શાક રોટલો એવું લાગે બસ ઠંડી ઠંડી છાશ્ જૂસ વગેરા હોય ના
હા વાયતો
હમ હમ હમ હમ આજ આપણ રોબાર અને વ્યવસાય પર વાત કરી આપ હ
વ્યવસાય માટે તો મેં પેલી કીધી હતી રસોઈરે ઓસધ ટીપ્સ માત્ર કર આપી કે
આ કેમ છે બેન
અ એને હા
હા હા હા હમ
હમ હ
હા તો મારે માટે ચલી જાય ન વાત કરન હમ હલો હલો હલો આવાજ આવી રહ છે હલો હલો હલો હલો